હા કેમ છો?
હા જય શ્રી ક્રશ્ર્ન. કેમ છો?
બસ મજા મે.
હમ તો આજે આપડે મોબાઈલ વિશે વાત કરીશું. મોબાઈલ તો આપડી અવ અ જે પેલા પેલા જે સગવડ કેવાતું હતું તે સગવડ નહ હવે જરૂરિયાત બની ગઈ છે કે મોબાઈલ વગર તો ચાલતું જ નથી.
ગડી વાર પણ નહી.
એટલા માટે આપડે એ એ મુદ્દા પર વાત કરીશું અને એ મુદ્દો એટલો લાંબો થશે ને કે એના પર તો વાત કરીએ એટલી ઓછી થાય છે. કે મોબાઈલના કેટલા બધા ફાયદા છે પછી થોડા ઘણા નુકસાન પણ હોઈ શકે. પણ અત્યારે તો અત્યારે તો કેવું છે કે મોબાઈલ વગર કોઈની લાઈફ જ નથી. કે અત્યારે મોબાઈલ નાના માંથી નાનાથી નાના માણસ ના પાસે પણ મોબાઈલ હોય છે.
આપણે પાંચ વર્ષના છોકરા ને જો તો ઓ બી મો મોબાઈલ લઈને બેસો હશે વોબી એને બધી ખબર રીલ જોવેય વોબી
હા હેહેહે.
મોબાઈલ વગર તો ચાલે જ નહી ને. આ મોબાઈલ થી આપને ફાયદો પણ બી છેે નુકસાન પણ છેે.
હા મોબાઈલના ફાયદા ફાયદા ઘણા બધા છે એ પ્રમાણે એના એના નુકસાન પણ હોય શકે ને હરેક વસ્તુને હરેક વસ્તુની અ ના એડવાન્ટેજ હોય તો એના થોડા ઘણા ડિસ ડીસ એડવાન્ટેજ પણ હોય જ છે ને. એટલે આપડે એજ બાબત પર વાત કરીશું કે મોબાઈલ આપડા આપડી લાઈફમાં શુંભ કેવી કેવી અ અ મોબાઈલ આપડા આપડી લાઈફમાં શું ભાગ ભજવે છે એ બધું આપડે વાત કરીશું.
ગમે એટલી મુશ્કેલ હોય તો એક વખત તો મોબાઈલ આપણે બચાવી લે.
હા સાચી વાત છે એક આ મોબાઈલ એક આપડો સાથી બની ગયો છે. કે આપણને કઈ પણ પ્રોબ્લેમ આવે કે કઈ આપણી પાસે થોડો ઘણો ટાઈમ હોય તો પણ આપડે સીધું મોબાઈલ ને જ યાદ કરીએ છીએ. પેલાના દિવસોમાં કેવું કે આપડે લોકોને યાદ કરતા હતા. હવે લોકોને યાદ કરવાનો ટ ટાઈમ જ નથી હવે સીધો આપડે મોબાઈલ જ કાઢીયે છીએ.
હાચી વાત છે કેમ કે હવે એટલું બધું ચોમાસું તો પાણી પડે ને હવે તો આપણે બહાર જવાની જરૂર નહી બધું મોબાઈલ ઉપર આપણે ઓનલાઈન કરી બધું ઘેર આવે છે હવે આપ
હા મોબાઈલ પર શોપિંગ કરી શકાય છે શોપિંગ કરી શકાય છે પછી મેપમાં જોઈ શકાય છે ગૂગલ પર આપડે ક્યાં શું થઈ રહ્યું છે તે જોઈ શકીએ છીએ સોશિયલ મીડિયા પર અ આપણેે બધી માહિતી મેળવી શકીએ ન્ય સાથે બધું જોઈ શકીએ છીએ તો મોબાઈલ તો ખૂબ સારો છે
આપણે વિદેશ આપણે વિદેશ બેઠા હોય તો આપ એકબીજા થી વાત કરી શકીએ એકબીજા ન મુહ જોઈ શકીએ એવું સારું આપણે માટે ઓમેં આપણે ટાઈમ ટાઈમ પ્રમાણે આપણે યુઝ
અને પછી આપણે કોઈના સાથે વિડીયો કોલ પર વાત કરી શકીએ છીએ એનો ચહેરો જોઈને આપણે વાત કરી શકીએ જાણે આપણે સાથે બેઠા હોય એવી રીતે આપણે વાત કરી શકીએ છીએ
બરાબાર ટાઈમ પ્રમાણે યુઝ કરીએ ને તો સારું કહેવાય આ ખાલી ખોટું આમ આપ ટાઈમ વેસ્ટ કરીને તો આપણ ને નુકસાન બી હૈ
હા હવે તો હવે તો એકચુલી મોબાઈલ પર ઘણા લોકો વર્ક ફ્રોમ હોમ કરીને કમાઈ પણ શકે છે આર્થિક ઉપાર્જન પણ કરી શકે છે મોબાઈલ પર કમાવાના ઘણા ઘણા ઘણા ખરા સાધનો પણ હોય છે અને હવે કેવું છે પેલાના જમાનામાં આપણેે શેર ખરીદવા હોય તો આપણેે ફિઝિકલી આપણેે શેર ખરીદવા પડતા હતા હવે તો મોબાઈલ પર એટલા બધા એપ આવી ગયા છે કે જેના થ્રુ આપણે ઓનલાઈન જ શેર ખરીદી શકીએ છીએ શેર સર્ટિફિકેટ ડાઉનલોડ કરી શકીએ છીએ
આપણે ગમે તે વસ્તુ નહીં આવતી હોય શીખવા નહીં મળતી બધું આપણે મોબાઈલ ઉપર જોઈને શીખી લે બધું આવે છે જો આપણે જો મનમાં હોય ને તો બધું આપણે મોબાઈલ ઉપર આવી જાય યુટ્યુબ ઉપર જવાનું આપણે
હમ કસે અટવાયેલા હોય હોસ્પિટલમાં કઈ કામ હોય કે તો આપણે હેલ્પ મામાંગી શકીએ છીએ ક્યાંક અટવાયેલા હોય તો આપણે લોકેશન મોકલાવીને આપણે મદદમાં મદદ મેળવી શકીએ છીએ
સાચી વાત છે તમારી ને આપણે ગે ઘેર બેઠા છોકરોની નિશાનની સ્કૂલ બની ફીસ બી ભરી રાકીીએ આપણે જવાની જરૂર ટટેમ વેસ્ટ બગાડવાની જરૂરત નહીં આપણે
હા અને હવે તો કેવું છે હવે તો સ્કૂલ સ્કૂલ ના પણ બધા હોમવર્ક આ તે બધું ફોનમાં જ આવે છે કે સ્કૂલવાળાનું પોતાનું એપ હોય છે એમાં એ લોકો હોમવર્ક મોકલી દે છે અને પછી પછી આપડે જોઈ ને એ હોમવર્ક આપડે બાળકોને કરાવી દઈએ છીએ
સાચી વાત છે તો બાળકને કરે તો એ વાત તો સારી છે તમારી બાકી છોકરાને દઈ છોકરા લેસન તો કરવા હોય તો કરે બાકી રીલ રીલ જોવા મળી જાય તો એને રીલ જોતા જોતા ખોટું બી આવે છે અને સારું બી આવે છે એના અંદર
હા એ તો આપડે મર્યાદા પૂર્વક કેવી રીતે ઉપયોગ કરવો તે આપણે બાળકોને શીખવવું પડશે કે હ મોબાઈલનો મર્યાદાપૂર્વક કેવી રીતે ઉપયોગ કરો અને જો અ હવે તો પણ મોબાઈલમાં એવું બી છે કે ચાઇલ્ડ લોગ પણ આવે છે તો ચાઇલ્ડ લોગ કરી લઈએ એટલે આપણને બાળકો જેને બાળકોને જે ન જોવા એવું હોય તે કન્ટેન્ટ આવતા જ નથી એમાં
હાજીી વાજ
હમ
એનાથી બા આપણે નોલેજ વાળો બાળક આપણે જો વાત માનતો હોઈ ને તો મોબાઈલથી બાળક સુધરી બી જાય ઓર બગડી બી જાય
હા સાચી વાત છે
એવું પણ ને આપડે શું કે આપડે મોટ ટા તો આપણે ટાઈમ પ્રમાણે યુઝ કરીએ જેટલી જરૂરત હો એટલો યુઝ કરીએ એના વના ફાળત આપડે ટાઈમ વસ્ટ ના કરીએ એના માટે આપડે આપણે વાસ્તે એક એને મહત્વપૂર્ણ કેવાય છે મોબાઈલ સહારો કેવાય છે આપણો એક
હા સાચું છે
ને છોકરોને તો એવી બધી ખબર પડતી નહી તો રીલ મળવા જોવે ને તો એ બધા જોતા જ રે અનેને ખબર જ છે ભલે ભલે ખાવાનો તમે નહીં હાલશો તો ચાલશે લેકીન એના મજા લેશે રીલ જોવાના બધા ને એના અંદર કયો ગેમ આવે પેલા ગેમ નહીં આવતા પેલા પબજી ગેમ
હમ હા એ તો એના લીધે તો કેટલા હા એના લીધે તો કેટલા બાળકોના માઈન્ડ પર અસર થઈ છે ઘણાની આંખો ખરાબ થઈ છે અને ખાસ કરીને તો એ જે પબજી ગેમ હતી ને એમાં તો શૂટિંગ ને એવું બધું આવતું હતું તો એના લીધે તો બધા છોકરાઓ એટલા બધા અ પેલા ઉત્તેજિત થઈ જાય છે ને કે
હા
અ વાત જ નઈ પૂછવાની એમ
હાચી વાત છે તમારી આપડે એવું છે કે પહેલાં આપડે અ પહેલાં આપડે આપડે શું છે કે કે પહેલા લગ્ન પ્રસન હોતા તો વિડિયો કેચવી ગતા હતા તો મહિના પંદર દિવસથી આ જોવા મળતી તી ને આપડે તો હવે મોબાઈલમાં તુરંત આપડે ફોટો કી છે ને જોવા મળે છે ઓ આપડે માટે બહુ સારું કેવાય છે
હા એ સારું છે આપડા માટે કે મોબાઈલ મોબાઈલના લીધે આપડે તરત જ ફોટા ફોટા પાડી શકીએ છીએ પછી કઈક આપડે અ કંઈ આપડે વિડીયો બનાવતા હોય અને યુટ્યુબ પર લાખો લોકો મોબાઈલ થ્રુ કમાય પણ શકે છે કે વિડીયો બનાવીને મૂકે છે અને લોકો જોય છે તો એમાં પણ આપણને પૈસા મળે છે
હાચી વાત છે ના આપડે ઘેર બેઠા મોબાઈલ ઉપર ગમે તે કામ બી કર હકી એ આપડે
હા આર્થિક આર્થિક રીતે પણ આપડે ઘરને હેલ્પ કરી શકીએ કે મોબાઈલ પર આપડે કઈ પણ કામ કરી શકીએ છીએ હવે તો ઘણી કંપનીઓ એવું આવો વર્ક ફ્રોમ હોમ આપે છે કે જેનાથી આપડે કમાઈ શકીએ છે આપડે ગૃહિ ણીઓ પણ કમાઈ શકીએ છીએ
હાચી વાત છે
હા
આપડુ ટાઈમ ઘરનું કામ કરીને થશ છે કે ચલો કે આપણે બધું થોડું ઓ બી કામ કરીએ એક્સ્ટ્રા તો આપડે મોબાઈલ ઉપર બધું આવે છે જો આપણે નહીં આવતો હોય તો શીખવી લેવાનું આપણે એમ મુંબલથી
અત્યારે તો આપડે જો કઈક નવી રેસીપી બનાવી હોય ને આપણને ખબર ના હોય કે એમાં શું જોઈએ છે કે કેવી રીતે બનાવાની છે તો એ પણ આપડે યુટ્યુબમાંથી જોઈને બનાવી શકીએ છીએ કે અને બાળકોને નવી નવી વસ્તુઓ ખવડાવી શકીએ છીએ
હાચી હાચી વાત છે તમારી એના માટે મોબાઈલ તો આપણા માટે તો બહુ લાભ બહુ લાભદાયક છે આપણા માટે બહુ જરૂરી છે લેકિન એમ તો એનાથી નુકસ
જમાના માં તો કેવું હતું કે આજુબાજુમાં બધા બેસતા અને વાતો કરતા અને એનાથી આપડે આ માહિતીઓ મળતી કે આજુબાજુમાં શું થાય છે શું નહી અને હવે તો મોબાઈલમાં જ બધું મળી જાય છે આપ
હવે તો આજુબાજુમ કોઈ જાતે જ નહી ને બધું મોબાઈલમાં આઈ જાયને ખબર હ.
આજુબાજુમાં કોણ રે છે એપ પણ નથી ખબર રહેતી ઘણા ને તો હા.
ને મોબાઈલ ઉપર આપણે પીર મેં શું થયું છે આપણા અહીંયા આપણે મમ્મીના માસીના ઘેર શું થ્યું છે બધું આપણે મોબાઈલ ઉપર આઈ જઈ જોવા માટે બહાર જવાની જરૂર નહીં ને. કેને પૂછવાની જરૂરત નહી.
હા. અને હવે તો હવે તો મોબાઈલમાં બી અત્યારે અત્યારે બેંકિંગ માટે યુપીઆઈ આપણે આપડે અત્યારે રોકડા પૈસા નથી રાખવા પડ તા બેંક માંથી ડાયરેક્ટ આપણે ટ્રાન્સફર કરી શકીએ છીએ મોબાઈલ ના લીધે જ છે કે આપડે અ કેશ રાખી ને ચોરી નો ડર નથી લાગતો. કે એના લીધે આપણે અ ડરવું નથી પડતું એમ કે ડાયરેક્ટ આપડે મો બાઈલ માંથી ટ્રાન્સફર કરી દઈએ છે તો લાખો રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થાય છે એમ અને એના લીધે આપડા આપણા ભારતની જીડીપીમાં પણ સારો એવો ફા વધારો થયો છે.
હાચી વાત છે.
હા એટલે મોબાઈલ મોબાઈલ ખુબ સારી વસ્તુ છે. જો અ કોઈ પણ કોઈ પણ વસ્તુ હોય તો એનું આપડે કોઈ પણ ગેજેટ હોય તો આપડે એનો અય મર્યાદા પૂર્વક ઉપયોગ કરીએ. તો એ આપણા માટે સારું જ છે અને લાભદાયક છે પણ જો આપણે એનો અ આખા દિવસમાં આપડે બાર કલાક જાગતા હોય ને એમાં બાર કલાકમાં આપડે દસ કલાક જો ફોન લઈને બેસી રહીએ તો એ ગલત છે ને.
તો વધારે આપણે આ આપણે મોટાને બી વધારે જોઈએ તે તકલીફ થાય માથો દુખાય છે હાથ દુખાય છે ચીડ પન થાય છે એવું.
હા સાચી વાત છે કે અ એના લીધે આપણને માથું મેઈનલી તો આપણને શું છે કે આખો દિવસ ફોનમાં જોઈ રહીએ ને એટલે આપણને આંખમાં પ્રોબ્લેમ થાય છે અને એના લીધે
ચલો મન બઉ ગમ્યું છે તમારા સાથ તો વાત કરવાની બહુ મજા આવી છે શીખવા બી મલ્યું છે મને ચલો પછી કોલ કરીશ.
હા ઓકે બાય જય શ્રી ક્રશ્ર્ન.